હલો. હ ચિંતન.
હા.
શું કરે છે.
હા બસ આ બેઠો હતો અત્યારે આ તારા જ ફોનનો રાહ જોતો તો હું. આપડે ફરવા જવાનું શું નક્કી કર્યું પછી. હા જોમી લીધ. તું જમીને જ બેઠો જસ્ટ હમણા આજે થોડું લેટ થયું આજે બહાર ગયા ત ને તો હા. આજે પેલું એ બનાવું આપડે વગાડેલી ખીચડી બનાવી દી અને ટિંડોળનું શાક બ અજર.
સરસ સરસ સરસ હ મે. ચોડીનું શાક અને રોટલી.
આપડે પેલું ફરવા જવાનું નક્કી કરેલું તો શું નક્કી કર્યું પછી આ લોકો કે છે કે આ સાઈડે જઈએ મતલબ આઉટ ઓફ ગુજરાત જઈએ અડધા એમ કે છે કે છે ને સા મતલબ સાઉથ ગુજરાત સાઈડે જઈએ સોમનાથ જઈએ પછી સાપુતારાની એવું જઈએ બધા અલગ અલગ ઓપિનિયન આવે છે. તો આપડે શું કરવું છે.
ભાઈ હું તારા પર છોડું છું હું તારા પર છોડું છું.
છોડો હણું મતલબ એમ કે નક્કી કરીએ આપડે મતલબ જવાનું બધા જોડે છે તો પછી બધા. પોતપતાની કય છે તો આપડે પણ કહીએ એ. એ કોક એવું કેહે છે કે આઉટ ઓફ ગુજરાત જઈએ થોડું બજેટ વધારે ને કોઈક એવું કેહે છે કે સાપુતારા સાઈડે જઈએ કા તો સોમનાથ સાઈડે જઈએ કોક લોકો એવું કે છે કે દ્વારકા સાઈડે જઈએ ગરમી આવે છે તો ત્યાં બીચને એવું છે ને તો ફરી લઈએ.
હમ હમ બજેટ.
ઓન એન એવરેજ પર. પર્સન આપણે ગણીએ તો અહીંયા આગ ગુજરાતમાં જ ફરીએ આપડે તો ચાર એક હજાર પાંચ એક હજાર જેવું પર પર્સન સમજવાનું અને બહાર જઈએ આપડે. ઉપરે ત્રણ ચાર. હ જેવું વધારે થઈ જાય જગ્યા પર હાર પછી તો.
અચ્છા પણ સાંભળ સાંભળ સાંભળ પેલો જય છે ને.
હા હા.
હવે એને લાસ્ટ ટાઈમ જેવું ના કરે કે એનું બિલ આપણા માથે ચોંટાડે.
એ તો પછી પહેલે થી કઈ દેવાનું હા નક્કી કરીએી તો પછી સરખું કરીને જ જવાનું. એટલે તો મેં તને કીધું ફોન કરીને. તો મતલબ બધ તો ઓપિનિયન આપડ આપવા જાવ પછી આપડે જઈએને પછી લાસ્ટમાં એવું થાય કે હજાર તમે પણ બીજા ઉમેરો મારા તો ભજી ભજી આપણે
કેમકે પછી આ એનું દર વખતે નું થયું કેમકે આપડી લાસ્ટ બે ટ્રીપમાં પણ એજ થયું હતું. એટલે હવે આ વખતે તો નહી ચલાવાનું ભાઈ પેલા એક કામ કરીશું. આપણેે એક કામ કરે કે ચાર પાંચ હજાર જો બજેટ હોય અને ગુજરાતમાં જ ફરવું હોય તો પછી આપડે ક કઠિયાવાડ સાઈડજ જઈએ. દ્વારકા કે છે ને. દ્વારકા સાઈડે જઈએ. કા તો એક કામ કર
હા.
આપણે કચ્છ બાજુ જવું છે?
કચ્છ બાજુ જવા જવાય કરું પણ અત્યારે ગરમી છે ને તો ત્યાં તકલીફ પડશે. તકલીફ પડશે થોડી ગરમીમાં બધા એવું કેતા હતા. અને એ પણ એવું થયું કે મતલબ રણોત્સવ હમણાં જ પતી ગયો, તો મતલબ રણોત્સવમાં ગયા તો આપણને મજા પણ આવત.
હા ભાઈ એ પણ છે એ.
પ્રખ્યાત છે ને કચ્છમાં તો એ હ હા તો પછી એ છે ને જા ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી ગરમીનો અરે ઠંડીનો ટાઈમ હોય ને એ ટાઈમે હોય.
હમ્મ પણ સાંભળ અત્યારે પણ શું સીન હશે અત્યારે પણ દિવસે તો ગરમી હશે રાત્રે જોરદાર ઠંડી હશે આ સેમ રાજસ્ થાન મ પણ હશે. રાજસ્થાનમાં દિવસ જોરદાર ઠં જોરદાર ગરમી અને રાત્રે જોરદાર ઠંડી.
અને પાછુ હમણાં પેલું થોડું વાવાઝોડા જેવું છ ન તો મતલબ આપડા ઘર સાઈડ જ ઠંડી જેવું થયું છે તો એ
હા અફકોર્સ હા સર.
તો પછી એ રીતે પછી બધા નક્કી કરીએ.
ભાઈ તારું શું કેવું છે ચાલ બીજા બધા ને છોડ તુ તારું ઓપિનિયન આપ.
માંર તો મારું તો મેં તો એમ વિચારેલું કે મતલબ દ્વારકા જવાનું નક્કી થાય ને તો હું એગ્રી થઉ, પછી બીજી સાઈડે આ સાઈડે સોમનાથ સાઈડે જવાનું થાય ભાવનગર જવાનું થાય પછી આ જે કરછ બાજુ કીધું એ પણ વાંધો ને એમાં પણ હું એગ્રી છું.
હા બરોબર મારા માઈન્ડમાં એક બીજો રૂટ આવે છે કે અહીંથી આપણે જઈએ સાપ ઉતારા.
હ અ.
અને ત્યાંથી દીવ જતા રઈ તો.
હા એ પણ ચાલે દીવું દમણ સાઈડે.
હા હમ્મ દીવ નજીક પડશે ને આઈ થિંક.
આમ તો જોઈએ તો દીવ નજીક પડે પણ આમ આપડે જોવા જઈએ તો બંને સરખું. થોડું આગું પાછુ થઈ જાય એમ.
હ હ તો એક એવું હોય તો પછી આપડે અહીંથી સાપુતારા જઈએ એટલે જો એક હિલ સ્ટેશન થઈ જાય.
હ.
એટલે ત્યાં આપણને પહાડ જોવા મળે. અને ત્યાંથી ડાયરેક્ટ પછી એવું હશે તો એક દિવસ ત્યાં એક હ એક બે દિવસ એવો હશે તો આપણે ત્યાં સ્ટે કરી લઈશું કેમ કે ત્યાં આપડી ઓળખાણ છે.
અ ટોટ ામ બધા કેતા હતા કે ત્રક દિવસ સુધી હો ને એવું કંઈક કરીશું ત્રણ દિવસ ફરવા જઈએ આપડે બાર હા આમ બે ત્રણ દિવસ જો
ઓળખાડ છે ને એના લીધે આપણે ઓછામાં પ તો એક દિવસ વધારે રહેવો હશે ને તોય ત્યાં આપડા થી રવાશે
સોરખાણ જે એટલે
હા આપડે ઓળખી તા છે ફેમિલી મેમ્બર છે
મતલબ આપડે કેટલા આપડે છ એક જણા આપડણે ગણીએે તો પણ હા વોટર બોટલ હોય તો સમજાય આપડે તો ફરી આમ રેવાનું બધાને વાંધો ના આવે બે રૂમ લઈએ હા ત્રણ ત્રણ જી હ
હા એટલે આમાં કેવું કે જો આપણને સસ્તામાં કર આપશે માન કે બાર બે હજાર રેટ ચાલતો હોય પર નાઈટ પર રૂમ નો તો આપણને માન મી બી હજારમાં કરે આપે. આપડે વાત કરી લઈશું. પહેલા. તો એ રીતે મે બી આપડે એક દિવસ. વધાર કરવો હોય તો. ખેજી જવાય. આપડા ત્રણ દિવસની ટ્રીપ હોય એની જગ્યાએ ચાર થઈ જાય. તો શું આપડે પેલું ત્યાં. તેની નાઈટ લાાઈફ પણ એન્જોય કરી શકીએ. કેમ કે ત્યાં ત્યાંની પબ્લિક ડાન્સ. સ. કરે તેનું હોય છે રાત્રે.
પણ હું એમ કેતો હતો કે. જો આપડે એવી રીતે જવું હોય ને તો મતલબ પછી સાપુતારામાં આપણે સ્ટે સાપુતારા તો સ્ટે કરવાની જરૂરત જ નહી. સવારે આપ. આપ ન કરીએ બરોબર ત. સવારે સાત વાગે નીકળે તો જતા કે. કલાક જેવું થાય સાત કલાક. ગાડી. આપ લઈને જઈએ પ્રાઈવેટ તો સાત કલાક જેવું જાય તો મતલબ સવારનો ટાઈમ તો આપડણે ટ્રાવેલમાં જ. બરોબર. થાક્યા હોય કર્યા હોય ખાવાનું હોય પીવાનું હોય તો મતલબ. બે ત્રણ તો એમને એમ વાગી જાય એ ટાઈમ સુધી.
હા.
તો સાંજે થોડું આપડે કલાક. કલાક ચાલો આરામ કરી લએ તો મતલબ ચાર વાગે એવું ફરવા નીકળએ. તો પછી સાતના ટાઈમે આપણે ડાયરેક્ટ જમી પછી રૂમ લઈએ બરોબર.
હમ.
તો એ સારું કેહેવાય ને તો મતલબ બીજા દિવસ પણ ઈન્કલુડ થઈ જાય એમાં કા તો પછી. ખાલી નાઈટ નાઈટ માટે. આપડે રૂમ લઈએ.
હા.
મતલબ એવું કઈ ઓળખીતામે એવું. હોય ને તો આ આપ વાંધો ના આવે પછી એ બધું વિચારવું પડે આપડે કેમ કે એ લોકો આપડે. હા વાત કરીને તું કે છે પછી એમાં કેવું હોય કે મતલબ એ લોકો આપણી જોડે રૂમ ચાર્જ લે ને તો એમાં કઈ ચોવીસ કલાકનુ જેાય છે, ભલે આપડી એમાં અઢાર કલાક રહીએ કે અઢાર મિનિટ રહીએ આપણે જોડે પૈસા તો સેમ જ લઈએે લોકો
હા અને એ તો આપડે બીજા દિવસ અગિયાર વાગ્યા સુધી રૂમ ખાલી કરી દેવો.
હા એ તો છે, આમે આપડે અગિયાર વાગ્યા પછી ત્યાંથી સાપુતારા બહાર ફરવા જઈએ.
હા કેમ કે એ લોકોને એક ક્લિનિંગ કરવાનું હોય ને બધું રૂમ સર્વિસ આવે હા હમ એટલે આપણેે જ જઈએ એટલે બધું ક્લીન કરે. અને આપણા પછી બીજા કોકને આપવાનું હોય.
એ જ જે તો કેતો હતો ને હા
હા જો આ આ બધી બાબત નું આમ વાંધો નહીં આવે જે રીતે હું એમને ઓળ ને એ રીતે આપણ કરી આપશે કેમ કે ઘરના જ માણસ છે.
હા એવું-એવું વાંધો નહી, પણ આપડે પછી સ સરમને દૂર-દૂરઉ
હા પણ હા જો એ આ-આ સારો પોઈન્ટ છે હો, કે પછી ત્યાં મારમ માથું નીચું ના
હા બસ એવ જ. ખાલી ખોટું છે ને આપડા લીધે છે બીજાને હાંભળવાનું થાય તારા પણ કઈ સંબંધ એવું બગડે
હા સંબંધ બગડી શકે છે, અને એમાંય પીલો આવવાનો જ ખબર છે ને, હિત આવવાનો જ ખબર છે ને? એ પાછો નાગાઈ વાગાઈ કરે તે હા, હા.
એટલે બધું આપડે જોવું પડે જઈએ એટલે મતલબ એવું નહી કે ખાલી ફરીને આપડે મો ઉઠાઈને આવતા રહ્યા.
કહી દે તો પાછું મારે લોચા
હજુ બાર થી બાર બધું એ ને તો આપડે હમજાય ચલો કે બાર થી બાર બધું ને ઘરે વાત પણ નહિં. અને આપડે ઘરે હાંભરવાનું થાય એ અલગ.
અને એમાં એય ભાઈબંધો છે એટલે કંઈક ના કંઈક તો કાંડ કંઈક ના કંઈક કાંડ તો થાય જ. હમ્મ.
આના પછ છી એ કેવું છે મતલબ આપડે જો ફરીને આપડે સવારે રાતે નીકળીએ બરોબર? અ ધારો કે રાત નુ આપડ નાઈટ સ્ટે કર્યો ત્યાં આગળ સાપુતારામાં? તો મતલબ આપડે રા નો રૂમ લઈએ બાર કલાક નો સમજી લે બાર કલાક નો તો મતલબ આપડે સાહીઠ ટકા ભાડું આપીએ ચલોન નોર્મલ રેટ ચાલતો હોય ચોવીસ કલાક નો એના કરતા તા આપણે સાહીઠ પાસઠ ટકા જેટલું ભડું આ પી આપડે. અને બીજા દિવસે સવારે આપડ થોડા ટાઈમે નીકળી જઈએ બાર કલાકમાં. અને પછી સાપુતારામાં સવારે બીજું કઈક ફરવું હોય તો ત્યાં થોડું કરી લેવાનું ને પછી ત્યાંથી આપડે આગળની જર્ની ચાલુ. હા.
સાંભળ સાપુતારામાં જવું હોય, તો આપડે પોઈન્ટ્સ નોટ કરવા પડશે કે આપણે ક્યાં-ક્યાં જવું જોઈએ, જો ત્યાંના જે પેલું અહ ફેમસ પેલું ઝરણું છે ને વોટ ર ફોલ, એક તો ત્યાં, પછી ઉપર એક લેક છે ખ્યાલ છે?
હા ચડવાની જગ્યા છે, હાઈકિંગ જેવું કેય મન નામ ની ખબર પણ મેં સાંભળેલું છે એવું રીલમાં મે એને એવું જોયેલું, જોયેલું મેં રિલ્સ.
હા, હા. વાંધો નહી એવું હોય તો તું એ રીલ શોધી નાખજેન જોઈ લેજે કઈ જગ્યા છે, નહી તો આપડે ત્યાં જઈશું તો ખબર પડી જશે. ચોક્કસ-ચોક્કસ, કેમ કે ત્યાંના લોકોન તો આપણેે પૂછીશું એવું હશે તો આપણે એક ગાઈડ રાખી લઈશું કે આખો દિવસ ફેરવા કરે, નહીં પણ એનો પાછો
હા એનો ચાર્જ હોય ને પછી, એના-એના ચાર્જમાં તો આપડે એક રૂમ વધાર લેવાય જાય. હા, આપણેે જરૂર પણ શું આપડે મતલબ એટલી પ્રોફેશનલ એતો કરતા નહીં. આપડે આપણી મસ તી માટે ફરવા જઈએ, માઇન્ડ ફ્રેશ કરવા જઈએ. ટુરિસ્ટ આપડે મતલબ ટુરિસ્ટ તો નહી બહારથી તો આયા નહી આપણે કે આપણને જાણવાનું હિસ્ટોરિયન તો આપડે છે નહીં. તો નોટ કરવાનું અને ત્યાં પણ મતલબ એવું વસ્ તોય તો આપડે સમજે
એ ત્યાંની પાસ્ટની એવી હિસ્ટ્રી નથી કે આપડે રાખીએ.
ત્યાં આપડે ફરવા જઈ છીએ એન્જોય કરવા જઈએ તો મતલ ખોવા જઈએ એ તો પણ તો આપડું તે આપડું જ છે ને. નીકળી જઈશું ત્યાંથી પરદેશ તો છે નહી આપડે.
હા અને બધા અરે બધા ગુજરાતીને હિન્દી જ બોલતા રહે છે એટલે વાંધો નહી આવે હમ્મ.
ફોન તો હોયજ બધા જોડે કોન્ટે કનડે ગા
એજ ને અને એમ પણ તેની પબ્લિક સારી છે. ત્યાં છે ને સ્પેશિયલ ત્યાં હિલ સ્ટેશન છે ને એટલે ત્યાં પોલીસ એવી મૂકી છે ને કે તમને હેલ્પ કરે અને તે લેશ બિ મે તન મોકલીથી ખ્યાલ છે?
હમ્મ, હમ્મ.
એમાં જોયું તું કે પ ત્યાંની પોલીસ કેટલી સારી છે. કે પબ્લિક ને આમ આપડે આપડા માઈન્ડ માં ઈમેજ કેવી તન ખ્યાલ છે ને. આપડા માઈન્ડ માં કેવી ઇમેજ છે?
આપણેે બવ ના ના આપડે બહુ જઈએ નહી આપડું બવ કામકાજ નહી આપડે ઉપરથી બીયએ કે ના
હા આપડે દૂર ચાલે. પણ આ તો આપડી હેલ્પ કરે ખ્યાલ હોય તો પેલા ટુરિસ્ટના ફોટોઝ ક્લિક કર દાદ પોલીસ
હા હા હા હા, એ લોકો એ લોકો ક્લિક કરી આપતા સામેથી. તો પછી એ પણ પોતાની ડ્યુટી સાઈડમાં રાખીને
હા એટલે એ બાબતે ચિં તાલી.
હમ્મ હા તો એવું કરીએ તો પછી અને ત્યાંથી એ રૂટ પર કરીએ આપડે એ એ રૂટ પર જ્યાં જ્યાં જેટલું જેટલુ ફવાનું હોય એટલું ત્યાં ફરી લઈશુ અને પછી એક દિવસ જેટલું જેટલું ફરાય આપડે એ રસ્તા પર જઈસુ. પછી ત્યાંથી આગળ પછી.
બરોબર વાંધો નઈ. તો પછી એક કામ કરો આપડે બધા પછી ભેગા થઈએ અને આપડે આ જેવી વિચાર્યું છે બધાને જણાયએ.
તો સારું. તો ચલો પછી આપડે વાત કરીએ બધું. હા, હા મારી સાઈડ થી પણ ડન છે આપડે મતલબ પેલા લોકોને વાત કરીને આપણે ક નક્કી કરીએ. મા સાઈડ થી પણ ડન છે, આપડે વાત કરીશું પછી પેલા લોકોને જેટલું કહીએ એટલું કરીશું. પડે
એ સાઈડથી ખાલી પેલા એકનો જ પ્રોબ્લેમ લાગે છે, બાકી તો બધા હા જ પાડશ કેમ કે બે જગ્યા ફરવા મળે છે. જો પહાડ પણ આઈ જશે ને, પછી બીચ પણ આઈ જાય છે દરિયો.
હા તો સારું. ચલો મારો ફોન આવે છે સામે થી હું થોડી વાર પછી ફોન કરું, અને નક્કી કરીને પછી આપડે વાત કરીશું હ. હા, હા.